કેમ છે.
હા કેમ છો તમે હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
હા આજે આપડે ઘણા દિવસો પછી વાત કરી રહ્યા છીએ તો ચાલો કઈ આપડે આમ સરસ મજા ન વિષય લઈએ અને એના પર ખુબ લાંબી ચર્ચા કરીએ કેવું.
હ હ બહ સારું વિચાર છે, કઈ વિશે વાત કરીએ આપણે.
ચાલો આજે આપણે ફાસ્ટ ફૂડ અને ઘરે બનાવેલું ભોજન એ વિષય પર આપણે વાત કરીએ.
હા હા કરીએ કરીએ આપણે.
હા તમને ખબર છે, આજે તમે ઘરે છે, ને ઘરેથી બનાવેલી દાળ ભાત શાક અને રોટલી અ ખાધી આપણા આ ઓફિસમાં
આ તેતો બઉ સારું હું તો મારા મિત્રો સાથે પીઝા ખાવા ગયો હતો.
તને ફાસ્ટ ફૂડ ખૂબ ગમે છે, ને?
હા મને પીઝા બર્ગર સેન્ડવીચ ફ્રેનડ ફ્રાઈસ ખૂબ ગમે છે.
મને પણ પણ બો ગમે છે, પરંતુ હું ઘરનું ભોજન વધારે પસંદ કરું છું.
આએ તે તો બઉ સારી વાત છે.
હા કારણ કે ઘરનું ભોજન વધુ પૌષ્ટિક અને સ્વસ્થપ્રદ હોય છે.
એ તો વાત સાચી છે, પરંતુ ફાસ્ટ ફૂડનો સ્વાદ પણ ખૂબ સરસ હોય છે, સ્વાદમાં તો ફાસ્ટ ફૂડ આગળ હોય છે.
હા એ તો છે, આજકાલ યુવાનોમાં ફાસ્ટ ફૂડ ખૂબ લોકપ્રિય થઈ ગયું છે, કારણ કે તે સરળતાથી અને ઝડપીથી મળી જાય છે, જો કોઈ વ્યક્તિ વ્યસ્ત હોય પરંતુ તેમાં ઘણી વખત વધુ તેલ મીઠું અને ખાંડ હોય છે, જેના કારણે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે, વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી આપણું આપણી ઘટી શકે છે. અને હૃદયના જે સંબંધિત બીમારીઓ છે, તેનું જોખમ પણ આપણું વધી શકે છે, અને તે જ સમયે આપડ ઘરનું જે ભોજન હોય કેમ કે દાળ ભાત શાક રોટલી જે ભી હોય તે તાજું-તાજુ અને સન અને સંતુલિત હોય છે. એ તમે જરૂરી પોષાક તત્વો એમાં મળી શકે છે ત્યારે તે વસ્તુ આપણા ફાસ્ટ ફૂડમાં નથી મળતું.
એ તો સાચી વાત છે. ઘરમાં આપણે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી ખી શકીએ છે. ફાસ્ટ ફૂડ માં સ્વચ્છતા વિશે હંમેશા ખાતરી હોતી નથી. ઘરનું ભોજ જન પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. અને તેમાં તાજા શાકભાજી અને અનાજનો ઉપયોગ થાય છે.
હા એ તો તમે સાચી વાત કીધી મે ઘણું ભોજન લાંબ ગળે ફાયદાકારક છે.
હા હું પણ એ વાત સાથે સહમત છું ફાસ્ટ ફૂડમાં પોષણ ઓછું અને કેલરી વધુ હોય છે, જેના કારણે વજન વધવાની શક્યતા રહે છે.
હા એ તો છે અને બાળકોને પણ વધુ ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ ન પાડવી જોઈએ. તેમને નાની ઉંમરથી જ સ્વસ્થ અ ખોરાક ની ટેવ પાડવી જોઈએ. ઘરનું ભોજન માત્ર સ્વસ્થ માટે પણ જ નહીં પરંતુ આર્થિક રીતે પણ ફાયદાકારક છે.
આ તો સાચું કવ્યું તમે રેસ્ટોરેન્ટ ખાવા કરતા ઘરે બનાવેલું ભોજન સસ્તું પણ પડે છે અને આખો પરિવાર સાથે બેસીને જમવાની મજા જ પણ અલગ હોય છે.
હા એ તો તમે સાચું કીધું. પરંતુ ક્યારેક મિત્રો સાથે ફાસ્ટ ફૂડ ખાવાનો પણ આનંદ અલગ હોય છે. ક્યારેક ફાસ્ટ ફૂડ ખાવું ખરાબ નથી મુખ્ય વાત એ છે કે તેનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ.
બિલકુલ ફાસ્ટફૂડ ક્યારેક અને ઘરનું ભોજન રોજ આ એક સંતુલિત રીત કહી શકાય.
હા એ તો છે. અને તને આમ ઘરનું કયું ભોજન સૌથી વધુ ગમે છે?
મને ખીચડી કઢી અને રોટલી શાક ખુબ ગમે છે. તમને?
મને પણ તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આજકલ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બની ગયા છે. તેથી ઘણા લોકો હવે ઘરનું ભોજન પસંદ કરવા લાગ્યા છે. મને લાગે છે કે ઘરનું ભોજન આપણા શરીર માટે શ્રેષ્ઠ છે અને ફાસ્ટફૂડ માત્ર મર્યાદા મર્યાદિત પ્રમાડા પ્રમાણે જ ખાવું જોઈએ.
હા એ તો સાચ ચી વાત છે. હા હું કેન્ટીનમાંથી બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ લઈને ખાઉં છું.
બરાબર તો તો તો આમ તમને લગભગ દરરોજ ફાસ્ટ ફૂડ જ ખાવો છો?
અ હા કારણ કે તે સ્વાદિષ્ટ હોય છે અને તરત મળી જાય છે.
બરાબર પણ પરંતુ શું ત તમ તને નથી લાગતું કે ઘરનું ભોજન વધુ સારું હોય છે?
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ચોક્કસ સારું હોય. પરંતુ ક્યારેક ફાસ્ટ ફૂડ ખાવાની મજા જ અલગ હોય છે.
હા એ તો છે પણ મને પણ પીઝા અને બર્ગર ખુબ ગમે છે. અને એમાં તો ચાાઈનીઝ ચાાઈનીઝ તો મને ખુબ ગમે છે. એમાં ભી આપડે આમ કઈ ને કઈ ચિકન રાઈસ એ મને ખુબ ગમે છે. પરંતુ હું ક્યારે ક્યારે જ ખાઉં છું દરોજ દરોજ નથી ખાતી.
તે તો સારી ટેવ છે. ફાસ્ટ ફૂડનું સૌથી મોટું આકર્ષણ તેનો સ્વાદ છે. પરંતુ તેમાં ઘણી વાર વધુ તેલ, ચીઝ, મીઠું અને ખાંડ હોય છે. જેના કારણે વજન ઝડપથી વધી શકે છે, અને લાંબા ગાળે સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ થઈ શકે છે.
હાં એ તો છે, જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયના રોગ આ બધી વસ્તુઓ અપ વધારે આપડા ફાસ્ટ ફૂડ ખાવાથી થઈ શકે છે અને ત્યારે ઘરના ભોજનમાં દાળ, શાક ભજી, રોટલી, ભાત અને સલાડ. જેવા પામ પોષક ખોરાક હોય છે, જે શરીરને જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ અને પ્રોટીન્સ આપે છે અને મારી મમ્મી પણ હંમેશા કહે છે કે ઘરનું ભોજન સૌથી સારું.
એ બઉ સાચી વાત કહે મમ્મીએ, પરંતુ આજકલ લોકો એટલા વ્યસ્ત હોય છે કે રસોઈ માટે સમય કાઢવો મુશ્કિલ બને છે, એ કારણે ઘણા લોકો ફાસ્ટફૂડ અથવા તૈયાર ખોરાક તરફ વળે છે.
બરાબર અને ફાસ્ટ ફૂડ જો સમય બચાવે છે, પરંતુ ઘરનું ભોજન સ્વસ્થ બચાવે છે.
વાહ! આ તો ખૂબ સરસ વાત કહી, ખરેખર સ્વાસ્થ સૌથી મોટી સંપત્તિ છે, ફાસ્ટ ફૂડમાં ઘડી વખત અ પ્રિસ્વેટીસ પણ હોય છે, જ્યારે ઘરનું ભોજન તાજું અને સ્વચ્છ હોય છે.
હા, એ તો છે, ફાસ્ટ ફૂડ તો ઘણી વખત લોકો પ્રિઝર્વેટ કરીને પન રાખે છે અને પછી અ સ આગળથી બનાવે છે ત્યારે ઘરનું ભોજન આપણું તાજું હોય છે અને ઘરે આપણે પોતાની પસંદ મુજબ મસાલા અને તેલમાં આમ પ્લસ માઇનસ કરી શકીએ છીએ અને જરૂર હોય તો ઓછું મીઠું અથવા ઓછી ખાંડ પણ નાખી શકીએ છે, તે વસ્તુ આપણે ફાસ્ટ ફૂડમાં પોસિબલ નથી હોતું અને ખર્ચની દ્રષ્ટિએ પણ ઘરનું ભોજન વધુ સસ્તું પડે છે.
હા આ વાત તો સાચી છે, એક બર્ગરની કિંમતમાં ઘણી વખત આખા પરિવારનું ભોજન બની શકે, બહાર જમવું ઘણી વખત મોંઘું પડે છે.
હાં અને ઘરનું ભોજન ખાવાથી પરિવાર સાથે સમય પણ પસાર થાય છે, આજે તો ઘણા લોકો પરિવાર સાથે બેસીને જમવાનું જ ભૂલી ગયા છે, બધા મોબાઈલ અથવા ટી વી ના સામે જમવા લાગ્યા છે, ઘરનું ભોજન માત્ર ખોરાક જ નથી પરંતુ પરિવારનો પ્રેમ, પ્રતિક પણ છે.
એકદમ સાચું. પરંતુ હું માનું છું કે ક્યારેક મિત્રો સાથે પિઝા પાર્ટી કરવી પણ સારી વાત છે.
હા એ તો તું એ સાચું કીધું, મર્યાદામાં બધું સારું લાગે છે, એટલે ફાસ્ટ ફૂડ સંપૂર્ણે ખરાબ નથી પરંતુ તે રોજિંદગા ખોરાકનો ભાગ ન બનવો જોઈએ, બાળકોને પણ આપણે વધુ ફાસ્ટ ફૂડ ન ખવડાવું જોઈએ, એમ તેમને તાજા ફળો, શાકભાજીઓ અને ઘરનું ભોજન ની ટેવ આપણે રાખવી જોઈએ, આજકાલ ઘણા લોકો ફરીથી સ્વસ્થ જીવનશૈલી તરફ વળી રહ્યા છે, અને લોકો પૌષ્ટિક ખોરાક નું મહત્ત્વ પણ સમજી રહ્યા છે.
હા આ તો સાચી વાત છે, મને લાગે છે કે સ્વાદ અને સ્વાસ્થ વચ્ચે સંતુલન જાણવું જોઈએ, ક્યારેક ફાસ્ટ ફૂડ અને રોજ ઘરનું ભોજન, આ સૌથી સારી રીત છે કારણ કે, સ્વસ્થ શરીર વગર જીવનનો આનંદ માણવી મુશ્કેલ છે. અને સારું સ્વાસ્થ મોટા ભાગે સારા ખોરાક પર આધાર રાખે છે, એટલે જ કહેવાય છે જેવો ખોરાક તેવું સ્વાસ્થ.
હા આજે તો આ વિષય પર આમ ચર્ચા કરીને મને ઘરના ભોજનનું મહત્વ વધુ સમજાયું, અને હવે હું વધુ લોકોને સ્વસ્થ ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કરીશ, અને હું પણ ફાસ્ટ ફૂડ ઓછું ખાવાનો પ્રયત્ન કરીશ, અને જો જમવાનો સમય થ થઈ ગયો છે, તો ચલ પછી આપણેે જમીને અ વાતો કરીએ હને.
અ હા. જો આપણે વારંવાર ફાસ્ટ ફૂડ ખાઈએ તો શરીર પર ખરાબ અસર પડી શકે છે, વજન વધવું. થાક લાગવો, અને પા છની સમસ્યા થવી અને લાંબા ગાળે હૃદયનો રોગોનું જોખમ પણ વધી શકે. ત્યારે તો ઘરનું ભોજન ખરેખર વધુ સારું કહેવાય, ઘરનું ભોજન તાજું સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે.
હા એ તો તું એ સાચું કીધું, ચાલ ને હવે જમવાનો સમય થઈ ગયો છે પછી વાતો કરીએ.
ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.